હલો.
હલો. હલો.
હા, આવાજ આવે ને?
અવાજ આવે છે ને?
હા.
હમણાં આવે?
હું કયારા બો ફોન જવા કયરા હ
તસ પૂરા કરવા એટલે ફોન એ વાત નહી કરે. કોર્પોરેટ કર રોપેલા કર કરવા પૂર લ કેીને લે લાગતાશેબ પહા
હ્યાં
એ પછી વાત કરું મે ના પૂરું કર લાગે અલગ થી વાત કરી આપું.
હ હા
તે જે એનાર ફોન ક બોલાવીહી પાહુ
બાત ર ઉપર લાગેલો હો હતો તો હમણા આયવા
એ ભાત રોપાચ ગેલો અતો વરહાદ આવ્યો તો હા ર કાદેવ પૈડો ની તો કાદવ બીની પડતે
હમ.
મે આવે લો તે બાજુ તો હા
હ્યાં
વરહાદ હુ.
આવે પાછો એ જેવો થાય ને
એજ ને હા.
રપુ બહુ ને એટલા સારું મળટ પણ રેનકોટ ફાટી ગયો મસ્તી મસ્તી માં
પેલો લઈ આવવાના હો રૂપિયા વાળો મળતો છે.
કેવો ક આ વે?
હારો આવે રોપનીમાં ચાલે.
એમ પ્લાસ્ટ્ટિક એક પેલો હો ને કોહર જ જેીવ
કોથળી જવાની જાક મજબૂત આવે મતલબ
તે તુ બીજેય તું વાત કરતો ઓહે
હમ્મ હારુ
મે તેબાજુ જોયું તો અહીં રૂપિયા કેય હ
સિટીજન કંપનીવાળા
હા સટી જન કોટ હારો ઓહે
પૂડી્યું હાજુ ગ હજ
હ્યાં
તો કેવ કે રોપણી પૂરી કે બાકી કે
હ.
રોપુણી પુરી કેટલું બાકી કેવ કીદુ
હજુ દોડ કેંડ જ હું બાકી
દોડ કે અમારે એક મોટું કેડ બાકી છે બે કેડા છે બાકી મતલબ
મારે એક મોટો બાકી છે ને એક જે ક્ધું જ હું રાખ્યા આજે તે
હમ્મ તેજ ને પહિ રોપણી પૂરી થાય પહિ ખાતર મૂકવાનું કે કચરો કાઢવાનું. કામ તો ચાલુ જ! આજે રજા મેકી સ, કાલે મૂકવાનું સે. રજા મૂઈકી, તો હવે કામ કરલા હૈગ્યો, હ?
કાલ તો જવું પડહે.
બરાબર. એ હલો?
હમ્મ
કોલેજમાં આવેલી એકા સોળી મૂકે ટ અ માર ત્રણ વર્ષની કોલેજ ને
હા
તો અગાડી પલો મ અગાડી દહ વર પહેલા હમાજની
હા
મતલબ મા કોલેજ કલી મતલબમાં, ત્રણ સેમ પુરા કઇરા મતલબમાં, મારી બેને મતલબમાં
હા
એ તો બીજી બેન છે, માશીની પોયરી, મતલબમાં તે
એટલે?
એટલે માસી ની પૂરી છે ને મારી એક
હા
એ મતલબમાં દોઢ વર્ષ કોલેજ કઇરુ મતલબમાં ઓ, ધરમપુર.
હા
ટે મતલબમાં, હવે છોડી મૂકેલું મતલબમાં હવે બુકેમનું
હા
દહેક વરહ થઈ ગયા મતલબમાં, હવે ટે કોલેજ પાહિ કરવાનું કે, તો પાહુ ફરીથી કરવું પડે ને?
હા એ તો પેલેથી જ, કેમ કે પેલા તો પેલું આપડે ન્યુ એજ્યુકેશન પોલિસી એ લાગુ ની થયેલી હતી ને! તો આપડે કોણ, દીક્ષિત ભણવા આયવો ત્યારથી લાગુ પડી
એટલે હું લાવવું અડ?
એટલે ન્યુ એજ્યુકેશન પોલિસી એમ, એટલે હવે આપડે ગમે અત્યારે પેલું સોડી મૂકીએ ને, તો પછી આપડે જયારે પાછું જોઈન કરવાનું તાંરથી જ્યાંથી બાકી રાખેલું તાંથી આપડે જોડાઈ સકીએ, એમ.
એટો છોડ્યું થાય સ્ટોપ કરે મતલબમાં કઈ પેલુ કંઇ કોઈ
એટલે સેમેસ્ટરમાં એડમિશન નહી લઈ તો પસી ની થાય, પણ પસી જયારે લેવાનું ત્યારે પાછું થાય મતલબ એમ
એ એ તો બરાબર તો હું પગડમ કે છોડી મૂકે ને તો પહુ નીઠે બેઠું કરવું પડે પેલુ એ સ્ટોપ કરાવે ને કઈ તો એમાં થાય એવું કઈ સે
હા એ તો હવે એવું જ હસે પણ એમ જુનાનું તો ની જ થાય, તે લોકોને પેલેથી જ આવતુ હહે.
હા તે જ ને, મેં બી એજ કીધુ હુતો.
હ તો તેવું જ
હમ મે તો કહ્યું એકહાથે કરે તો સારું પડ પહિ તો.
હા, એ તો થયું જ ને! પસી પાસું પેલેથી જ કવાનું આવે.
એ જે ને, ડોડ વરહ ઉપર થયુને પણ ટકા સીટેર ટકા ઉપર સી કે એવું કયા કરે મતલબમાં
પાસુ, ત્રણ વરહ પાસા કરવા પડ
હા ટે સાહેબે એવું જ કીધું, તમારું નામ કોલેજમાં પૂછી જોજો ને, તમે જે છે મતલબમાં ધરમ પૂરું કરલુ ઘીરે એવડો લિંક થાય પણ બીજું કંઇ માલોવ મતલબમાં નવી કોઇ પ્રોસેસ કર ખબર નહિ પાહુ.
તો કઈ વાત તો જ એવી તો કઈ જાણવા મયલી નહી, એટલે હુ સુ કેવા?
ની એવરેજ ની થાય? છોડીને થોડું ભાવ થાય
હા સુ પેલાથી એડમિશન લે ને, કરવું પડે બીજું તો કઈ
હમ હા તેજ ને હહ.
હમણાં હું ઈચ્છા થઈ ગઈ એતો કોલેજ કરવાનું.
એ તો ગવર્મેન્ટ વાળી બધી એક્ઝામ આપ્યા કરે તેવું. તો તેના પ્રોફોર્મ ભરવા હારુ કઈ અહે.
આમાં તો પણ પાછી ઉંમર બી થઈ ગઈ હહે
મોટ સેજ વાર સે, ચારપાચ વરસ છે મતલબમાં, એના પર હજુ
બે વરહ જેવા બચે પછી?
હા, ટે જ ને! કેમ બે વરહ ભી કેમ બચશે? ત્રણ વર્ષે કોલેજ છોડે ટે કે ના, ચાર વરષે મતલબ, એક વરસ વચ્ચે વયધુ.
કેવુંજ હમ
એવી ગવર્મેન્ટની પેલી એક્ઝામને આપવાનું હોય. તેમ ભી ઉમર તો છત્રી કે મતલબ બેતાલી હુધી જોઈરી એનથી વધારે નહીં રઈ.
હમ
લેને
હહ પાતરી હુધી ઉંમર આવે વધારેમાં વધારે.
મેં પાતરી તો ક્રોસ કર નાખ્યું હવે હું કરવાનું તે?
તેણે કે?
હહ પાતરી તો ક્રોસ કરી નાખ્યું હવે કે
અ હહ હહ. બહુ જ બહુ તો ચાલી તે બી અમુકમાં જ આવે હે પસી.
હા હા તે કોઈ પણ જાય તે તો કે ક્યાં કરે ટેકે બેઠાની ઉંમર મતલબ.
બરાબર. થાતો હોય તો તેમ એમ. નહીં તો પછી કોઈ બીજા કોર્સ ટૂંકા ગાળાના કરના કરવા કરતો રહે તો તેઓ કાઈ નોકરી જ કરવાની રે તો.
એ પીટીસીની તો કરેલું એમને.
હે?
પીટીસી કરું જ કેમ તે ઈ મતલબમાં.
પીટીસીમાં બી આ વખતે તો સીટ બધી ફૂલ થઈ ગઈ.
એવું કે?
હમ બહુ બધા પેલા ખાલી રેતી હતી હવે આ વખતે ભરાઈ ગઈ બધી.
તો ઓલી વાર એક્ઝામએ લઈને તો એને ટેટ વનની ને ટુ ની એવું કઈ એક્ઝામે પડે ને તમારે તો?
હહ
એમાં મને લાગતું તો બહુ એક્ઝામ લેવાઈ ગઈ ને હું સે હમણાં.
કોલેજ લેવલનો જે હું ગણાય કે નહીં?
હહ એજ ને.
ડાયરેક પેલું હમણાં બધા એડમિશન આપડે એડમાં સિનકા નોકરી લાગી ગઈ હે કે બધા વિદ્યા સહાયક વાળો એમ કરને તેમાં
કે ડાયરેક્ટ લાગી ગયા?
હહ
તો પરીક્ષા બી ની?
ટેટની કે એવી કદાચ આપવી પડે.
હહ ટેટ આપવી જ પડે ને.
હમ એટલે પણ ટેટ હારું ભી બિએડ જોઈએ મેન પાછું.
બીએડ?
હમ
એનામાં પેલા બી સાર જ ને આપડે હું કે આપડે હું કરવા કીધું?
હા એટલે પીટીસી કરેલું હોય તો ડાયરેક્ટ ટેટ અપાય મતલબ એમ. એતો આપડે ઈચ્છા કરીએ તો કોલેજ પહી બીએડ કરીને પસી અપાય.
એવું?
હમ
બીકોમ પછી ની અપાય?
ડાયરેક્ટ થોડી અપાય.
બરાબર.
બીએડ જોઈએ ને તો પીટીસી જોએ
બરાબર. બી એડ એટલે તો અને એટલે ડિગ્રી બેઠે કે
એ હા.
એ હ. હમ.
પીટીસી અમરબજને એક જણા એ કરલું ને તેને કદાચ ટેટનિક એવી એક્ઝામ ભી આપેલી હતી.
હમ તો કેવું.
પણ તેમાં એ લોકોને કઈ લોચા પડેલા આ એક્ઝામ રિઝલ્ટમાં
એ હોું.
બધા ને બઉ ઘણા જણા ને એ લોકો હાથે ઉથા ને બધાને એક એક માર્ક કેવું કઈ ઓછો આવેલોમ.
હમ ભાઈ બરું તો હમ
બઉ ઘણા જણા સાથેથે આવવું થયેલું એમ એ લોકોને હવે કેસ લખેલો છે હવે.
ત ક સોલ્યુશન આવું ન હે
હમ આજથી જેવી લાગતીયા કરે કેસ વાળ સુનાવણી રે ત જવું પડે કે નહી.
હમ.
એક માસ થી એટલે તો કેસ કરવા જેવો ખરો જાણે.
ક ને વારી
તો પાસ થઈ જાય તો કામ નુ
હમ પગાર જઈ ને
હે.....
ભ પગાર જો ને ભાઈટુ
હા તે તો તેવુંજ ને
હમ
એક વાર લાગી ગયા એટલે આરામથી
હમ.
પછી જે થાય તે જોવા હ
હમ હ પેલું કન્ડક્ટર કેવુંક તૈયારી હું ચલે
તૈયારી તૈયારી
હ ચાલે કે ની ચાલે
મેંભી બેક દાડા કયરી પણ કંટાળો જેવો લા
હ એ ુટ્યબ પર
હ યુટ્યુબ પર એક જણાની પ્લેલિસ્ટ ચાલુ કરેલી હતી ગણિત વાળી પણ બો લાંબુ ને કંટાળો જેવો લાગે.
તો મને મોકલ મને ની મળયું કઈ બી મતલબ માં ઇન્સ્ટાગ્રામ પર એમસીક્યુ મળિયા કરે.
એમાં તે એકદમ એસી કે કમ એટ કઈ એક એક એવું ની બધા ચાલેવું
એવું
એકદમ પેલું પાયા નું એમ કે તવું ઘટ એકદમ સલ્લે મુંડેથી
મને કઈ મોકલની લિંકમીંક વોટ્સઅપ પર
તેની છે ને પલી ચેનલ નું નામ છે બેસકીપ પાઠશાળલા
હે...
ભૈંસકી પાઠશાલા નામ છે.
ભેંસટી - હી
તેના પણ ત ખાલી વિડીયો જોઈએ એટલે તને- વિશ્વાસ થઈ જાય આલો હારો-
હઅ-
ફટાફટ વાળા કે એની લોજીક બધા અમુક હમજી લેતા થાય જાણે-
હા બરાબ-
કંડક્ટર માં તો હું તૈયારી કરણા હતા-
એ
બધા એટલા જોલથી લાગેલા છે હાડા હાથ લખ જણા-
લાગે નહી કેટું એકદમ ફૂટે રહ્યું નેટનેં પડે- બાકી વેજી બેજી ખરું પુસાઈ જાય ને આપણને આવતું હોય ને તેમાં નીકળી જાય મને લાગે એવુ -
તે તો તેવું ને તુક્કા આપ મારવામાં તો આપડે એક નંબર-
હા એજ ને ને કોઈ બી માં એવું ટૂંકા મારી દે જેટલા સાત લાખ ભયરા- એમાંથી બધાને આવડતું હોય થોડું બને-
હા એ તો તેવું જ અમુક પેલા હું કોષ ચક્કર માં એક મુંડે થી લાગવા જાય પણ તેહો ની મેડ પડે છેલ્લે એમ-
હા તેજ ને એમ કે કોર્સમાં જે પૂસાય તે થોડુ મતલબમાં
હમ એટલે સવાલ તો બધા આવી જ જાય પણ હવે યાદ રવાનું તે આપડું મગજ પર ચાલે ને-
હ મગજ પર ભી ચાલેપેલું પેપર કેવું કાડે તેની પર ભી ચાલે-
હા કોસ વાળા તો કઈ ડે કે આ ટાઈમે કરાવેલું એમ- એમાંથી જ આયવું એવું કેય દે તે લોકો બચી જાય-
હ હા એજ ને ને એમાં પાહુ કેવું- કે જેને સ્ળમાં પાસ જેલોકો મતલબ લોકો ન મતલબમાં- પેલું હું કરે આપડે- પ્રમોશન ટાઈપ નું કરે હા એટલે સ્ટુડન્ટ એટલા માર્ક આયવા- હ તે જ ને માર્કેટિંગ ટાઈપ નું કરે લોકો મતલબ-
અમુક પાછા ખરીદી લઈ હમ-
એરે હું કરી ડેલી- અ તો હલો
હા ચાલો આમાં થઈ ગયું છે બીજું-
ક રીટ ના એટ કઠર થઈ જાડ પેડી-
ઓટોમેટિક થ જ ને-
હમ એ ખરી ર કેવું જેવું કેવું પૂછ-
હમ
ત ખરીડી લ એટલે હું ખરીડી લેવ તુંને પૂછું મે-
ખરીદી લે એટલે અમુક પેલા પેલા પેલા ટોપ લેવલ નાણા એ લોકો- કે કે પૈસા આપી દે તેલો પણ અહીયાયા પણમ કેવાથી યયાદ થઈ જાય એમ-
હ હમ બરાબર બરાબર હા હા હા-
અહીંથી અમે ભંતાાવોતા એું કેવાનું એમ-
હમું પૈસા આપૂ ટ્રાય કરવા?
હમ એવુંજ ચાલે કે નઈ-
હમ હમ પોટનું માર્કેટિંગ થઈ ર્યું મતલબમાં- હ
સી. એ. ની, યુપીએસસી, બધામાં જ. જેટલી જગ્યા ટ્યુશન વાળું ચાલે, એટલે બધા એવું જ ઘટ થાય.
હમ પી બને કેમ પખા જું
છેલ્લે ટ્યુશન વાળા ક્રેડિટ લઇ જાય- પૈસા મળે એટલે તે ભી ખુશ-
એ જ ને ભાઈ, એ પછી ડબ્બલ માં મતલબ ભલે. એ લોકો મતલબ, સીએની કે એક્ઝામ. હ, હ, હા, હ. બર્થડે માંથી પાછા નીકળી જાય બધા લોકો.
હા.
હા.
હ, તો કદોળમાં જાય કે ની, એ લોકો તો.
હા, તેજ ને હા. જેની ઓફર હારી, તેવુ નીકળી જાય એવું કેમ? હા હા.
કોલેજ લાઈફ સુટી જાય આખી એ લોકોને
હા.
જે નીટ વાર પછી.
હમ.
કેટલા નો છે? તો બઉુ વધી ગયું.
વધી ગયું કો? વાર બાવીસ મિનટ ઉપર બ નીકળશે. કલાક ભી નીકળી જાય માટે.
તો પછી બંધ કરી, બીજું ચાલુ કરીને.
ત્રણે ગુરુજન. તો પૂરું થયું જોઈને, ટાઈમ માં ભી રજા પડી જાય તો.
કંઈ ખબર હ હમ.
તો ટાટ મારું કઈને.